એવું હા બધા મજામાં તમે કેમ છો
આજે આપડે એજ્યુકેશન મતલબ કે શિક્ષણ વાત કરવી જોઈએ મને તો એવું લાગે. એ છે.
હમ્મ હમ્મ હા હા.
આજે આપડો ભારત દેશ તમને ખબર જ હશે તો ખુબ જ વિકાસ પાામી રહ્યો છે. અને સાથે સાથે અ ઘણા બધું. શિક્ષિત પણ થઈ રહ્યું છે જેનાથી. આજે બેરોજગારી ઘટવા લાગી છે ધીરે ધીરે અને અન્ય શિક્ષણ નું ખુબ જ મહત્વ છે. વ્યક્તિએ શિક્ષણ પ્રાપ્ત ન કરી હોય તો તેની આજે સમાજમાં કોઈ વેલ્યુ રહેતી નથી અને જો તે વ્યક્તિ એ કોઈ હારા હોદ્દા પર હોય કે કોઈ તેને સારું એજ્યુકેશન મેળવ્યુ હોય તો તે સારા લઈ અને તેને સમાજ દ્વારા આવકારવામાં પણ આવે તો તમારું શું માનવું છે આ શિક્ષણ પર કે શિક્ષણ કેવું છે ને શું છે હેલો
હા હાલો તમારી વાત સાચી કે આજનો આપણા દેશ ખુબ જ આગળ વધી રહ્યો છે. અને એજ્યુકેશન એ ખુબ જ જરૂરી છે આજના યુગમાં કેમ કે અમારા અમારા એક છે ફુઈનો છોકરો હતો. તે દસમામાં ફેલ થવાનો હતો પણ તે બાયપાસ થઈ ગયેલો હતો અને જેના કારણે તે આજે કદાચ તો કોલેજને એવું કરી રહ્યો છે સારીને એવી અને તે મને ખુબ જ સારું લાગ્યું કે તેને કઈ આવડતું ન હતું અને તેથી તે ભણવામાં ખુબ જ નબળો હતો અને અને કઈ વાંચતા લગતા પણ નહી આવતુંતું પણ તે આજે ધીરે ધીરે એમ આગળ વધી રહ્યો છે તે મને ખુબજ સારું લાગે છે કે તે ખુબ ખુબ તરક્કી કરે અને એ ખુબ જ સારું લાગે છે એજ્યુકેશન એ ખુબ જરૂરી છે. કેમ કે ભારત ખુબ જ આગળ વધી રહ્યો છે અને કોઈ પણ ધંધા કે એવું ખુબ જ ચાલે છે એવું મને લાગે કેમ કે હવે આપડે વિકસિત દેશમાં આવી ગયા છે કે જેની ઈકોનોમી ખુબ જ વધી ગઈ છે એટલે બીજા ના દેશમાં જેવું છે ગરીબી કે એવું છે
હા બિલકુલ સાચી વાત છે અને આજે જોવા જઈએ તો ઘણા લોકો મતલબ ઘણા ગરીબ વર્ગ એવા છે જે પોતાને શિક્ષણ પ્રાપ્ત કરી શકે જે કે આજ તો ઘણી વાર તો એવું લાગે છે કે આ ગવર્મેન્ટની જ ભૂલ છે કારણ કે જો ગવર્મેન્ટ જો અ ગરીબ લોકો પર ધ્યાન આપે અને તે લોકોનું બી માટે સારુ શિક્ષણ પ્રાપ્ત કરવાની મતલબ આપવાની સુવિધા જો પ્રોવાઈડ કરતા હોય જેવી જેવી પ્રાઈવેટ સ્કૂલ છે તેવી તેવી ગવર્મેન્ટ સ્કૂલ જો થઈ જાય તો આપણને આપણો દેશ હજુ વિકસિત થઈ જાય અને આજે આપડે કેવાયને પોપ્યુલેશનમાં પણ સૌથી આગળ દે અ દેશ છે અને એજ્યુકેશનમાં પણ એ લેવલ નું થઈ જાય મતલબ કે શિક્ષણમાં પણ એ લેવલ નું જો થઈ જાય તો આપણો દેશ ખૂબ જ આગળ વધે અને મારું તો એવું જ માનવું છે કે આપડો દેશ માટે અ માત્ર વસ્ નહી પરંતુ શિક્ષણમાં ખુબ જ મહત્વનું છે શિક્ષણર કોઈ જ કઈ નથી. કેમ કે શિક્ષણ પ્રાપ્ત કરવું એ બહુ મોટી વાત છે અને શિક્ષણ દ્વારા અનેક વસ્તુ પ્રાપ્ત કરી શકાય છે જો માણસમાં જરાક બી શિક્ષણ હોય. તો તેઓને જે તે લોકો અને તે લોકોને જ્યાં એવા લોકો ની જરૂર છે આજે ખુબ જ શિક્ષિત થઈ ગયા છે અને અ ખુબ જ આગળ વધી ગયા છે. અને ભારતે એટલું જ માનવું છે કે ભલે એજ્યુકેશન લેવલે. જો ઓછું આવડતું હોય કે એવું કઈ હોય. તો તેવા વિદ્યાર્થીઓને એક્સ્ટ્રા ક્લાસીસ કરીને પણ તે લોકોને શિક્ષણ વધારવું જેના કરીને હોય કે તે લોકોને શિક્ષણ પૂરતું પ્રાપ્ત થઈ રહે અને શિક્ષણ શ પૂરતું પ્રાપ્ત થઈ તો તે લોકોને મે કીઘુ ને કે. પોતાના ગોલ જે છે એ સરળતાથી અચિવ કરી શકે. તમારું શું માનવું છે અંદર
મારું પણ એ જ માનુસ છે તમે કીધું તો એમ સાચી વાત છે. કે ભારતમાં ખુબ જ વિકસિત દેશ થય છે કે અમેરિકા જેવો દેશ થઈ ગયો છે એટલે એજ્યુકેશન થી બધું ચાલી શકે છે ખેતી પર એટલો પણ ધ્યાન ના આપે. તો હવે ચાલે કેમ કે હવે આઈટી કંપનીની એવી ખુબ જ વધી ગઈ છે. કંપની ન પ્રમાણ વધી ગય સરકારી કામકાજ પણ વધી ગયા છે. એટલે ભારત દેશમાં એટલી બધી પણ એમ ઇન્કમ પેલું પેલું હમ એ ખેતી થી નહ પણ આ બધાથી આવી શકે છે કે બહાર થી બહાર માલ મોકલાવો એ બધા એમ પેલાથી વ્યાપારી દેશ તો હતો જ પણ આ આગળ જતા ખેતી પ્રધાન દેશ કરવા પડેલો હતો પણ હવે ધીરે ધીરે આવી ગયો છે. અને તે ખુબ જ જરૂરી છે કે શિક્ષણ ટ એમાં બહુ ખુબ જ જરૂ મહત્વનો એક પાયો છે એ બહુ મોટો પાયો છે કે શિક્ષણ વગેરે એવું બધું શક્ય ન પણ આજે બધા ડોક્ટરો પણ ખુબ જ બની રહ્યા છે એન્જિનિયર પણ ખુબ જ બની રહ્યા છે. એ પણ ખુબ જ મની રહ્યા છે અને ઘણા બધા અધિકારીઓ પણ ખુબ જ બની ગયા છે જો તમે અધિકારી એક બની જશો તો તમારે ખુબ જ ફાયદો થશે તમારા ઘરવાળાની પરિસ્થિતિ બદલાઈ તમારા ગામ. માં તમે કઈ પણ કરી શકો એ ખુબ જ જરૂરી છે.
હા એ પણ સાચી વાત છે. આજે આપડા ભારત દેશ ના વિકાસ માટે અને ગામો ના વિકાસ કે ઘરના વિકાસ માટે કો ના શીખ ખૂબ જ જરૂરી છે તો મને મને એટલું જણાવશો કે તમારું શિક્ષણ કેવી રીતે તમે પ્રાપ્ત કર્યું હતું અને તમે આજે શું કરી રહ્યા છો અને શિક્ષણ શિક્ષણ વિશે તમે શું કેવા માંગો છોડ શિક્ષણ કેવી રીતે પ્રાપ્ત કરવું જોઈએ. ને તમે હમણાં શું કરી રહ્યા છો જાણો છો એ
હા અમે તો હમણાં બી. કોમ કરી રહ્યા છે પણ હવે તો મને લાગે કે મે હું સી એ કરા અને હ મને અકાઉન્ટમાં થોડુંક ઇન્ટરેસ્ટ છે એટલે મે એટલે એ કરવાનું છે કે તેનાથી ખુબ જ સારું લાગશે. અને અમારા પેલમાં કઈમા ડિગ્રી છે પણ નહી એટલે રોલા જ જમાઈ દેશે એ ડિગ્રી એવું લાગે મને તો કે સીએની ડિગ્રી કે એમ બાજુમાં રહી જશે કોઈ પણ એમબી એ વાળા કેવા એ બાજુમાં રહેશે એમ
હા બિલકુલ સાચી વાત તો એજ પ્રમાણે મારી વાત કરું તો હું આજે. પેલા તો હું દસમ બારમ ક્લયર કર્યું હતું અને હું કોલેજ કરી રહ્યો છુ. ગ્રેજ્યુએશન કરી રહ્યો છું બીબી એમાં. કારણ કે માર ભૂલ તો એજ છે કે બીબી એ કરવાનું પછી એમ બી એ કરવાનું. એબી એ પછી કોઈ પર જવું છે કે જે મને સારું અ કવાય ને કે સારું એવું અ સેલરી આપે ને એ બધું અને એમ બી એ એમ બી એમાં પણ મારે ફાઈનાન્સ કરવું છે કેમકે મેં પહેલાથી વિચાર રાખ્યું હતું કે આ ફાઈનાન્સ જેવી વસ્તુ મને મને પેલાથી એકાઉન્ટ્સ મા ને એવામાં બો ઇન્ટરેસ્ટ એટલે મ એ કે ફાઈનાન્સ જ કરવું છે ત્યા ફાઈનાન્સ જ કેમ કેમકે મને આજકાલ ના ડિજિટલ હિસાબને એવા રાખવા ખુબ જ ગમે છે એથી મારે ફાઈનાન્સ જ કરવું છે ફાઈનાન્સ સિવાય મને બીજી ફિલ્ડમાં કોઈ ઇન્ટરેસ્ટ નથી તમારું શું માનવું છે
હા મને પણ ફાાઈનાન્સ ગમે સી એ એક ફાઈનાન્સ ની ડિગ્રી છે એટલે ફાઈનાન્સ તમે કીધૂ તેમ એમ બી એમાં ફાનાન્સ કે સીએ મા ફાયનન્સ એ બધું સેમ જ છે મે બેઓ ડિગ્રી ખુબ જ વેલ્યુએબલ છે તે તમે જે કરો તે કે સી એજી ખાડ આવે છે પણ ચાલે હવે કે ના આમ ફાઈનાન્સ આપી દેવાનો એટલે આપડે થઈ જાય એમ તમારે શું માનું
હા બિલકુલ સાચી વાત ને આજે મને તો જોવા જઈએ તો આજે જે મોટા મોટા અધિકારી બની રહ્યા છે જેમ કે એમ એલ એ બની રહ્યા છે સરપંચ બની રહ્યા છીએ સભ્યો બની રહ્યા છે એ લોકોને આજે કેવું કે એ લોકોને વગર ડિગ્રી ડિગ્રી કે વગર અ કોઈ ગ્રેજ્યુએશન વગરે જ એ લોકોને કેહેવાય ને કે એ અધિકારો આપી દેવામાં આવે છે સરપંચ નો અધિકાર એમએલ એ નો અધિકાર તો મને તો એવું જ લાગે છે કે આજકાલ ના આ બધા અધિકાર એ લોકોને સોંપવો જોઈએને એમાં પણ અ મિનિમમ ગ્રેજ્યુએશન તો માંગવું જ જોઈએ કારણ કે જો ગ્રેજ્યુ જે વ્યક્તિ આખો દેશને સંભાળે એ જો શિક્ષિત નહી હશે તો તેના પરથી બીજા શું શીખશે મતલબ તો દેશ જ કેવી રીતે ચાલશે તો મારું તો એટલું જ માનવું છે કે જે હમણાં ની જે પેઢીમાં જે આ નવા નવા સભ્યોને સરપંચ એવા બની રહ્યા છે એ લોકોને મિનિમમ ગ્રેજ્યુએશન તો માંગુ છે જેનાથી હું કે તે લોકો એજ્યુકેશન પ્રાપ્ત કરી હોય મતલબ શિક્ષણ પ્રાપ્ત કરવું હોય તો દેશને આગળ વધારી શકાય ને બાકી તો એ લોકો કેવી રીતે આગળ વધીડી શકવાના છે એ લોકો જ્યાં છે ત્યાંને ત્યાં જ રહી જવાના છે મને તેવું જ લાગે છે
હમ્મ તમારી વાત સાચી છે કે એ બધું એમલને એ પણ ડિગ્રી હોવા જોઈએ કેમકે આઈએસ ઓફિસર છે એ જિલ્લા જિલ્લાને જે એક ડેપ્યુટી કલેક્ટર કે કલેક્ટર એ લોકોને જિલ્લો સંભાળવા આપે છે કે જિલ્લામાં કયા કયા ગુના થતા હશે કે નહી કે તેનું પેલા બાંધકામ કે ગરીબ વર્ગોને સહાય મળતી સે કે નહી અનાજ મળતું છૅ કે નહીં એ માટે નિમણૂક કરવામાં આવે છે કે તે ખુબ જ મને તો સારા કામ કરે છે અને તે તે લોકો હંમલ પણ બહુ હોય છે અને તેવી જ રીતે એમ એલ એમાં પણ એવું હશે ડિગ્રીની એવું કઈ પાસ કરવાની હશે તો તે ખૂબ જ સારી રીતના ચાલશે અને તે ખૂબ જરૂરી છે
હા બિલકુલ સાચી વાત છે ને આજે તો કેવું કે હવે એમ એલ એ બનવાનું તો બનાવી દેવાય પરંતુ જે મોટા મોટા કલેક્ટર છે પીએસઆઈ છે એ લોકો બધા શિક્ષિત લોકો એકદમ એટલા બધા શિક્ષિત કે એ લોકો આ હોદ્દા પર છે પીએસઆઈ છે કલેક્ટર છે તો પણ અશિક્ષિત જે એમએલ એ એવા હોય છે તે લોકોને સાંભળવું પડે છે તો મને તો એ ઠીક નહીિ લાગે એટલે મારું તો એટલું જ માનવું છે કે એમ એલ એ હોય સરપંચ હોય જે હોય પણ એ લોકો ન મિનિમમ ગજુ હોવું જ જોઈએ તો આપણો દેશ આગળ વધશે અને આજે શિક્ષણની જ વાત કરીએ તો શિક્ષણ આજે કહેવાય ને કે એક આપડો પાયો છે જો પાયો જ નહી હોય તો આપડી ઇમારત જ ઉઊભી નહી થાય અને જો આપડે શિક્ષણ પર પેલા થી જો ધ્યાન રાખીએ તો આપણું શિક્ષણ ખુબ જ મજબૂત બને તો વિકાસ પણ એટલો જ મજબૂત બને અને વિકાસ પણ એટલો જ થાય જેટું આપડણે શિક્ષણ પ્રાપ્ત પરંતુ જો આપડણે શિક્ષણ જો પ્રાપ્ત ન કરીએ તો આપડો વિકાસ જ થોડું મુશ્કેલ બની જાય છે મને એવું જ લાગે છે
તો મને તોવું લાગે છે કે આજ રીતે આપણે આગળ કોણ ચર્ચા કર ત્યારે શું મળશું ત્યારે
ચાલો હા
હા